કેમ છો?
તમે મરો કેમ છો? હું પણ મજામાં છું.
આજે એક વિષય પર ચર્ચા કરીએ.
હા મિત્ર ચોક્કસ, મારા પાસે તો ટાઈમ જ છે કેમ? તો તમે સેના ટોપિક વિશે કયા વિષય ઉપર, ચર્ચા કરવા માંગો છો મિત્રો?
ગામ અને શહેરના લોકોનો જીવન વિશે આડે આપણે એ ટોપિક પર ચર્ચા કરીએ, તો આપણા ભારત દેશમાં ગામ અને શહેરના લોકો લોકો નું જીવનમાં ઘણી બાબતો ન જોવા મળે. છે. ગામનું જીવન સામાન્ય હોય છે શાંત અને પ્રકૃતિ ની નજીક હોય છે. જ્યારે શહેરનું જીવન ઝડપી આધુનિક અને વ્યસ્ત હોય છે. ગામના લોકો મુખ્યત્વે ખેતી પસ પશુપાલન અને નાના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો એકબીજા સાથે સારી રીતે ઓળખતા હોવાથી સહકાર અને ભાઈચારો વધુ જોવા મળે છે. ગામના હવા શુદ્ધ હોય છે. અને પ્રદુષણ ઓછું હોય છે. જ્યારે એક બાજુ જોવા જઈએ તો બીજી બાજુ શહેરના લોકો વિ વ્યવસાયમાં અને ઉદ્યોગો અને નોકરીઓના કાર્ય રત હોય છે. શહેરોમાં શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને મનોરંજનની વધુ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે પરંતુ શહેરોમાં ટ્રાફિક અવાજ અને પ્રદુષણ જેવી સમસ્યા પર પણ વધારે હોય છે. હવે જોવા જઈએ તો મિત્રો ગામના લોકો તે એમાં તો તફાવત જોવા જઈએ તો ગામના લોકો આજુબાજુ વાળા બધાને ઓળખતા હોય છે. એનાથી ભાઈચારો વધે છે અને એ લોકોનેતો ખૂબ સહકાર આજ જોઈતો હોય તો આજુબાજુના ઘરવાળા એ લોકોને સાથ સહકાર આપે છે. જ્યારે શહેરના લોકો આજુબાજુના ઘર વાળાને ઓળખતા નથી એ પોતા પર જ નિર્ભર હોય છે કઈ વસ્તુ નું જરૂર પડે છે તો એ બાજુ બાજુના ઘરથી માગી સ પણ નથી એ પોતે પોતાનું વસાહત કરવો પડે છે. આ રીતે ગામ અને શહેરના તેની વિશેષતા જોવા મળે છે તો તમે એમ ત્રો ગામ અને શહેરની પરંપરાગત એ લોકોનું જીવન સમજાવી શકો છો? હમ હમ
ચોક્કસ તમે જે તફાવત કીધી એ સાચી જ છે. કારણ કે મિત્રો આપડે જોવા જઈએ તો જે શહેરના લોકો એ જે બ હોય છે. ખુબ જ વ્યસ્ત હોય છે એ લોકો પાસે હમ જોવા જઈએ તો ઘણા સમયમાં તો આપણે જોવા જઈએ કોઈ શહેર કે સિટીની અંદર તો લોકો એ લોકોનું સવારથી લઈને સાંજ સમય દરમિયાન સવારથી લઈને સાંજ દરમિયાન એ લોકો કોઈ ઉદ્યોગમાં જતા હોય છે. તો મિત્ર એ સમય દરમિયાન આપડે જોવા જઈએ તો મિત્ર એક